હલો હા અવાજ આવેરો?
હા આવેરો અવાજ.
બસ.
તો મને એક ફોન લેવો તો નહો તો તમે જણાવી શકો કે કેવો ફોન લેવો જો કઈ કંપની ન કે.
ફોન તો આપડે નઈ લઈએ બરાબર પણ પેલા એ તું વિચાર ત શું બજેટ શું છે તારું પેલા તો. આ નથી સારો.
હા એ તો મારું બજેટ અંદાજે એ કંક પંદર થી વીસ હજાર કે બાવીસ હજાર સુધીમાં છે એથી વધારે નથી.
હા.
અને એમાં તને કઈક કંપની ન વધારે ઇન્ટરેસ્ટ છે પહેલા તો. તુમ વાપરતો હોય પેલા અને કેને મજા આવતી હોય. કે પછી જે કોઈ મિત્ર સાથે કોઈ, ફોન તે જોયો હોય નવો લાયા હોય. એ ધન ગમતો હોય તો ઈ પણ કારણ કે એ શું હોય. હ કે એને વાપર હોય ને. તો એને મજા આઈડિયા હોય. કે ભાઈ આ ફોન સારો છેને આ ફોન નથી સારો એમ.
હા એ તો છે એમ મારા મમ્મીનો જ છે રિયલમીનો મોબાઈલ. તો એક આંક એ રેન્જ નો છે પચીસ થી ત્રીસ હજાર આજુ બાજુનો મારા મારા બજેટ બાર જ છે એ મોબાઈલ. પણ એ મોબાઈલ કંપનીનો પ્રમાણે મન સારું લાગે છે, અને મારા પપ્પા ન સેમસંગ નો છે તો એ પણ મને એના કારણે સેમસંગ કે રિયલમી.
હા પણણી વાત સાચી, હવે તમે મમ્મી નો મોબાઈલ છે બરાબર. એને કેટલા મારસ થયા?
મારા મમ્મી ને એકાદ વરષ જેવું થયું છે એક થી દોઢ વરષ.
હા બરાબર હવે એને એક વરષ મોબાઈલ જુનો થાય એટલે ઈ, એને પૈસા ઓછા થઇ જાય, ડાયરેક જ કારણ કે હવે તો ભભી હવે મહિને નવુ વરજણ આવે છે. દરેક કંપની ના વારજને બાદ ફડે જ છે એટલે.
હા એ તો છે દરેક કંપની નવા વર્ઝન ચાલન ચાલુ જ હોય છે બાર આવવાના ફોનના.
હા એટલે પછી જેને હા.
તો.
હા એટલે જ કહું છું કે જે તમે એને હા અવાજ આવે છે ને? હા એટલે એમ કવ છું કે, જે મમ્મીને એક વરષ થઈ ગયા બરાબર મોબાઈલને.
હા.
એટલે અત્યારે તું જેન અતન લટેસ્ટમાં એકાદ મહિનાનું કોક લાયું હોય અને તે જોયું હોય, અને તન ગમતો હોય તો એ વધારે, અને ઈ પણ વાત સાચી હે કે તાર મમ્મી ને પપ્પાનો જે જૂનો જે, આ કંપની સારી છે એમ, ઈ તન વિશ્વાસ આવી જાય પહેલાં.
હા એ તો છે, અને એમાં પણ મેં પછી વચ્ચે હમણાં બે દિવસ પહેલા જ એક નવો મોબાઈલ લોન્ચ છે રિયલમી નો, સતર અહ કાક પી ફોર આર એવું મોડલનું નામ છે રિયલમીનું, એમ- માં એ હે ને આઠ હજાર એમ એ બેટરી છે એની, પછી બસો છપ્પન જી બી સ્ટોરેજ સુધી ઉપલબ્ધ છે, અને કાક અહ ચોસઠ જી બી લેવો હોય તમારે તો એ અઢાર હજારમાં મળી જાય, પછી એકસો અઠ્યાવીસ લેવો હોય તો વીસ હજાર, અને બસો છપ્પન જી બી લેવો હોય તો બાવીસ હજાર, એવીક એની કિંમત છે, અને ચાર્જિંગ બેકઅપ, મતલબ ચાર્જિંગની બે બેટરી આઠ હજાર એમ એચ છે, જોડે પિસ્તાલીસ વોટનું ફાસ્ટ ચાર્જિંગ અંદર સાથે આવે. એવી રીતે છે. અને સ સેમસંગમાં તો હમણાં કોઈ નવો લોન્ચ થયો નથી મોબાઈલ.
હા એ વાત હાચી પણ એમાં શું હોય, ત્યારે તે અઢાર હજાર બજેટ માપનું જ કહેવાય બરાબર, કે આને શું વધારે જોવે, કે તમ ફોટા પાડવા માટે જોવે છે, તો ભી સારી ક્વલિટ નન કેમેરો આવતો એ જ ફોન લેવાય, કેમ પહીં તને તું કોલેજમાં ભણતો હોય કે સ્કૂલમાં હોય, તો તેને ડોક્યુમેન્ટ કે એ બધું વધારે હોય, સાચવવા ના હોય, તો પહીંસ સ્ટોરેજ વધારે જોવે. અને એ તારે ડોક્યુમેન્ટ ભણવામાં વધારે ઉપયોગી હોય તો પહીં બેટરી થોડી હેવી જોવે, કારણ કે તને ઓનલાઈન ક્લાસ જે બધું કરવાનું હોય તો એ-એ બધું વધારે આવતું, એ ફોનમા વધાર, પેલા પસંદ કરવો જોઈએ તારે એમ કેવું છે મારે.
હા, તો મારે તો મારા યુઝ પ્રમાણે હું કેમેરાનો તો બહુ ઉપયોગ નથી કરતો, ક્યારેક ભાગ્યે ક્યાંક બહાર ફરવા ગયા હોય, તો ફોટા પાડું, નતર ફોટા પાડતો જ નહીં હું, અત્યારે મારે જે મોબાઈલ છે ને ઓપો નો તો એમાં પણ હું ફોટા મારા ફોટા નથી પોતાના. એટલે
આ તો નો બહુ જરૂરી છે. મારે અત્યારે ઓપ્પોનો મોબાઈલ છે તો એમાં ચોસઠ જી બી સ્ટોરેજ છે, તો એ સ્ટોરેજ મને ખૂબ જ ઓછું પડે છે. હું વવ રોજનું રોજ મારે ક્લિયર કરવું પડે છે, અને વધારાની ડોક્યુમેન્ટ્સ બધા કાઢી દેવા પડે છ જેનાથી એ ને ન તો મારે મેમરી ફોન તરત જ ફોન સ્ટોરેજ ફોન લો થઈ જાય છે, પછી જે લગ મારે ને જે એવું થાય છે.
હા એમ વાત સાચી હ ને એજું એધું શું ચા માંગો તો. જેવા આ દુંધામ માવાને લઈશ. હા એટલા મારેસ માટેેને લશ તું.
હું આજે મોબાઈલ લઈશ, આ મારા અંદાજા પ્રમાણે કે એ મોબાઈલ પાંચેક વરષ તો ચાલવો જ જોઈએ ઓછામાં ઓછો.
અરે ભાઈ પાંચેમ વર્ષ ચાલવું જોવે. સારું કેવું એમ તો પછી અધારે હે ને. અત્યારે એકસો અઠ્યાસ જીબી પણ ઓછું કહેવાય. પાંચેક વરષ માટે, એટલે તારે બસોને છપ્પન જોવ જ.
હા હા એટલે જ મારા બ બસો છપન જીબી જ લેવાનો વિચાર છે એટલે કે સ્ટોરેજની કોઈ માથા કૂટ જ ના રહે, અને બેટરી તો આમ પણ આઠ હજાર એમ એચ છે જે એમાં. અને બીજું પોઈન્ટ જોયું તો એમાં રેમ સિક્સ જીબી જ છે પણ.
ના એ પણ ઓછી કહેવાય કારણ કે અત્યારના પ્રમાણે મા ફાધર ના જોડે છે, એમને એટલું જ છે, પણ એમનો ફોન અમુક વાર ચોટે છે કારણ કે અત્યારે જો ચોટતો હોય તો પછી પાંચેક માર્ષ સુધી તો હધુ અપડેટ આવતું. અત્યારે આપડે એક પણમ ફોટો પાડી છે, નોર્મલ તો એઈ પંદર પંદર એમ સુધી જતો રહેે છે, આરામથી. તો તુંમ વિચાર કે હવે જે આનામ પચી તત્ર મારા પછી પણ જેમ કોઈ પણ નોક્યુમેન્ટ આવશે. એટલું હેવી હશે એટલે તારે બધું નીચાની ચાલુ જોઈએ.
હા એટલે જ મને આ મોબાઈલ ગમતો જ હતો, પરંતુ મેં જોયું ને તો સ્ટોરેજ એમાં છ જીબી જ છે જયારે મારા મમ્મીનોો મોબાઈલ છે ને તો એમાં આઠ જીબી સ્ટોરેજ છે અને બીજું આઠ જીબી પ્લસ થાય છે એટલે ટોટલ સો દો સ્ટોરેજ છે મારા મમ્મી ના ફોનમાં, તો એ ફોન એકદમ સ્મૂથ ચાલે છે
હમ આઠ હોય એ નોર્મલ કહેવાય, આઠ તો ચાલે જ કારણ કે લેપટોપ ની અંદર આઠ ને સોળ હોય છે. એટલે લેપ્ટોમા ચાલતું હોય. તો ફોન માં દાાન ચાલવાનું જ છે. એટલે હવે ન એ ચાર કે આઠ જી બી અને બસો છપન જી બી. હા બે ને શું છે? પ્રઇસ અને તને કઈ કંપની ગમે છે?
મને તો રિયલમી અને સેમસંગ કંપની જ ગમે છે, કારણ કે એના રિવ્યૂ સારા છે, અને ફોન અમે પોતે વાપરેલો છે એટલે ખબર છે ન તો મારે જ ઓપોનો મોબાઈલ છે તો મને એ વાપરવો થોડુંક ઓછો ગમે છે.
હા બરાબર. અને હવે કીધું એનામાં શું શું છે તે હવે સેમસંગ નો મોબાઈલ છે તે કીધું. એટ ફાદર નઈ વાપરે છે હ તો એમાં તમે વિચાર્યું છે કઈ સિરીઝ નો સારો આવે એ ખોટી આવે બધી એમ એમાં આવે છે. પછી બધી અલગ અલગ કે ટલી પણ આવે છે એમ એક આમ વિચાર્યું છે આન જ સારા આવે છે મોબાઈલ
એટલે મેં જોયું છે તો જે એફમાં તો મેં નથી વાપરેલું પરંતુ મારા ફાધરનો એમ સાઈડ નો છે. હા. એમ સિરીઝ નો છે.
હા, બરાબર.
હા તો એ એમ સિરીઝ નો ફોન છે કાંક એમ થર્ટી એસ કે એવું જ કાંક મોડલ છે તો એ મોબાઈલ એમને કમ્પ્લીટ ચાલે છે ચોટતું પણ નથી અને બીજી કોઈ પણ પ્રોબ્લમ એવી નથી અને એ વાપરે છે એના પાંચ વર્ષથી વધારે થઈ પણ ગયા છે અત્યારે. અને હજી પણ એ વાપરે છે.
હા એટલે એ તને પસંદ આવતો હોય તો પછી એ પણ લેવાય કારણ કે એના સ્ટોરેજ એકસો અઠ્યાવીસ હતી અને એની શું હતી? ગાઈસ શું હતી?
એમ એકસો અઠ્યાવીસ, પાંચ વર્ષ પહેલા એની પ્રાઈસ કાંક સોળ કે સત્તર હજારમાં લીધો હતો એ ફોન એટલે આજના એ પ્રમાણે જ જોવા જઈએ તો એ પચ ચોવીસ થી પચીસ હજાર માં મળી જાય.
હમ્મ હા એટલે એકસો આઠ અઠ્યાવીસ હોય તો અત્યારે તો ઓછી કિંમતમાં મળે ને બાર હજારમાં મળી જાય ને અગિયાર હજાર માં મળી જાય.
હા, પણ ફોન બીજા એને લગતા નવા ફોન જોઈએ ને આપણેે એ સિરીઝ ન એ ફોન તો આપણેે લેવાના નથી.
હા એ તોને લેવાના નથી હવે આપડણે શું વિચાર્યુ એકસો અઠવીસ બસો છપન કરવાનું છે. એટલું જ અપડેટ કરવાનું હો અને મળજોન અપડેટ આપડે કરવાનું છે. કારણ કે મળજો જૂનું હશે ને સ્ટોરેજ તો બધામાં આવી જાય અતારે અપડેટ એટલા બધા આવે છે ને અમુક એપ્લિકેશન સ સપોર્ટ પણ નથી કરતી
હા એટલે જ અમુક એપ્લિકેશનો તો સપોર્ટ પણ નથી કરતી મારા જ ફોનમાં એવું છે ને ઘણી એવી એપ્લિકેશનો છે જે સપોર્ટ નથી કરતી મેં મેં ફોન લીધો એને હજી મારા ત્રણ વરસ જ થયા છે હું કાંક દસમામાં હતો એ વખતે લીધું દસમું પૂરું કર્યું પછી લીધો હતો અને આ કોલેજનો ફર્સ્ટ મેં હમણાં પૂરું કર્યું એટલે અગિયાર બાર અને
હા, બરાબર.
એટલે. ત્રણ વર્ષ જ થયા એટલે અને રિયલમીમાં અને સેમસંગમાં મેં જોયું તો બે ના પ્રાાઈસમાં તો બહુ ડિફરન્ટ નથી આવતો એ મોડલમાં સારા માળી રહે છે.
બેસ સારામાં શું છે મતલબ પ્રાઈઝ શું છે એની?
આમાં જે મેં તમને વાત કરી ને જે પી ફોર ની તો એ પી ફોર એક્સ હે મોડલ તો બસો છપ્પન જીબી છે અને એમાં પણ પી ફોર પ્રો મોડલ નું પણ આવે છે એનું તો મને નથી ખબર પી ફોર એક્સ નું મને ખબર છે તો પણ એમાં મેં જોયું તો રેમ એમાં છ જીબી જ છે ખાલી એનાથી વધારે નથી, અને સ્ટોરેજ બસો છપ્પન જીબી મળી રહે છે.
હા તો એ ના ચાલે ને કારણ કે આપડણે આઠસો ખપે જ રહી ઓછામાં ઓછી આઠં જોવે ને વધારે હોય તો તો ચાલે, કારણ કે હવે આપણે સ્ટોરેજ ન વપરાશ વધારે થવાનું છે, એના કારણે સ્ટોરેજ વધારે જ જોવે.
હા એટલે જ, તો એવ આઠ જીબી જેવો પછી જો ફોન લેવા જઈએ તો પછી એની પ્રાઇસ ક્યાંક બહ વધી જાય છે.
થાય છે એને જોઈએ છે ને. અછી ઓનલાઈન કરીથી ગમ ઓફલાન જ
એટલે મેં તો ઓનલાઈન જ ચેક કરી હતી ઓફલાઈન માં તો હું નથી ગયો ચેક કરવા.
બરાબર ઓફલાઈન ને ત પસંદ આવે હજન એ મછી ઓનલાઈન લે ડિસ્કાઉન્ટ પણ સારું હોય છે ઓનલાઈન.
ઓનલાઈન ડિસ્કાઉન્ટ સારું હોય છે પરંતુ ફોન પછી કેવો આવે કે ઘરે આવે્યા પછી ખઉ મજા આવે કે.
હા એની કોઈ ગેરંટી વોરંટી તો આપે છે પણ પછી એ અંદરમ વું ફોલ્ટ હોયને બધું હોય તો આપડ ચકાસી ના શકીએ.
હા એટલે જ.
હા એટલે બધું તો હવે થોડું ધ્યાન રાખજે અને, પસંદ કરજે બીજું તો શું કરું.
ઓકે સારું.
સારું ચલો બાય.